હલો.
હા, અવાજ આવે છે.
હા.
સાંભળે છે તમે કેમ છો?
હેલો, છું.
હા, કેમ છો? હા હા, મજામાં. હું બી મજામાં છું મજામાં.
તુ કેમ છે? ઓકે.
મજામાં મજામાં.
ઓકે.
જીજાજ અ જિજ્ઞાસુ પ્રશ્ન પૂછનારી.
અચ્છા, હા વાત જરૂર કેવ છે વિશે. મેં મજા માગ
હા, હા મજામાં મજામાં.
ઓકે.
હું મજામાં, આજે મને મારી સાથે એક ખૂબ જરૂરી અ જરૂરી અને સુંદર વિષય પર વાત કરવી છે.
વાહ વાહ જરૂર કુ છે કેવ છે
આજે આપને પાણી નું મહત્ત્વ એટલે કે પાણી કેટલું જરૂરી છે. એ વિષય વિસ્તારી વાત કરું શકું.
આ ખૂબ સુદર અને ઉપયોગી શે છે પાણી વ જીવનાની કલ્પના પણ કરી શતાનું નથી
હા બધે કહે છે જલ છે તો જીવન છે. પણ મને યા વિષયને થોડી વિસ્તારની સમજાણે છે શું? તું મને પાણીને મળ
હા જરૂર પાણી પ્રવૃતિની એક અમલ્ય ભેટ છે. પૃથ્વી પરના પ્રત્યેક જીવ માટે પાણી જરૂરી છે માનસ પ્રાણી પક્ષી ડપાન ખેતી ઉદ્યોગ સ્વચ્છતા આરોગ્ય બધા માટે પાણી અત્યંત જરૂરી છે?
હા હા. હા એટલે કેવલ પીવા માટે નહી પણ જીવન લગભગ પ્રત્યેક ભાગના પાણી જરૂરી છે.
હા હા સરસ બાત એક મ સાચું પાણી આપના જીવનાને આધાર છે આપણે પાણી પીવા માટે રાંધવા માટે નાહવા માટે કપડાં ધોવા માટે ઘર સફર રખવા માટે ખેતી માટે, ઉદ્યોગ માટે, અને આરોગ્ય પણ જળવા માટે પાણી નો ઉપયોગ કરીએ છીએ ને
હા. મને એવ કહે માનવ શરીરમાં પાણી પાણીને શું મહત્વ છે?
માનવ શરીર માં માનવ શરીર ન મોટા ભાગ પાણીથી ભીનો છે આપણા શરીર માં લગભગ સાત ટકા આસપાસ ભાગ પાણી ન હોય છે પાણી શરીર તાપમાન રાખે છે પાચનમાં મદદ કરે છે શરીરમાં ભાગો પહોંચાડે છે. કચરો બહાર કાઢવામાં મદદ કરે છે. તાજુ રાખે છે પાણી હો જરૂરી છે માનય છે તેમાં
હા એટલે જો આપણે ઓલું પાણી પીવું તો શરીર પર અસર પડે છે. આટલું અસર પડે છે મને ખબર નથી
હા જરૂ તોા શરીર ન પર પાણી ન મળ તો્રેશન થઈ શકે થકાવટ લાગે માથું દુઃખ કે કમજોરી આવે ચક્કર આવે ત્વચા સુકાાઈ જાય અને ઘણી વાર પાચનમાં પકડ પાચનમાં પણ તકલીફ થાય
તકલે હા ઘણું મને તો ઘણું બધું ટાઈમ પાચન માં તકલીફ થાય છે. અભી સમ અ બી ખબર પડી મને કેમ થાય જે પાણીની જરૂરત છે. એટલે રોજ યોગ્ય પ્રમાણ જ પાણી પીવાનું ખૂબ જરૂરી છે.
હા ખૂબ જરૂરી છે ગરમીના મોસમમાં આવો તો વધારે ધ્યાન રાખવું જોઈએ પાણી કેવલતા હાન બુઝાવે છે. આ એનું નથી પણ શરીર શરીર ને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે ને
હા સક્કસ સારી વાત કહી છે તને પાણી મહત્વ કેવલ માનવ માટે જ છે પ્રાણીઓને અને પક્ષીઓને માટે પણ એટલું જ જરૂરી છે.
સરસ પ્રાણીઓ અને પક્ષીઓને માટે પણ પાણી એટલું જ જરૂરી છે ને જેમ આપણે પાણી રહી શકતા નથી એમજ પ્રાણીઓને પક્ષીઓને પણ રહી શકતા નથી જંગલામાં ગામડામાં શહેરામાં બધા જીઓ પાણી પર નિર્ભર છે ને પક્ષઓ ક પ્રાણીઓ ક યા માનવ જીવ પાણી પર હ નિર્ભર
હા, સાચી વાત સાચી વાત. હા ગરમી મેં ઘણી બધી પક્ષીઓ માટે લોકોને પાણીને વાટકામાં મુકતી હોય છે અને દેખાઈ શે હમ્મ.
એ ખૂબ સારી આદત છે ને ગરમીના દિવસોને પક્ષીઓ અને રસ્તાના પ્રાણીઓ માટે પાણી મૂકવું એ માનવતાપૂર્ણ કામ છે. આથી આપ આપને સમજી શકીએ કી પાણી કેવલ આપની જરૂરત નથી પણ બધા જ જો જીવનનું કી જરૂરત છે.
હા પાણીની પાની મતલબ રખવાનું સારી આદત તો છે પણ પ ઘણું બધું પુણ્યના કામ બી છે. અ ખેતીમાં પાણીના આ બી આગળ મને મ આ સાંભાળ તો ખેતીનું પાણીને શું મહત્ત્વ છે?
ખેતીનું પાણી કા મહત્વ શેતી તો મુખ્યત્વે પાણી પર આધારિત છે ને! ખેતરમાં પાક ઉગાડવા માટે પાણી જરૂરી છે. બીજ વાવ્યા પછી પૌધા ઉગે, વિકાસ કરે અને ફળ, ધાન્ય આપ પે માટે પાણી જરૂરી છે ન જો સમયસર પાની મળે તો પાક સુખાઈ જાય અને કિસાનને નુકસાન થાય ને
હમ્મ, આટલું ફાસ્ટ ફાસ્ટ ના બોલી દી આ સુન આટલું ફાસ્ટ ફાસ્ટ ના બોલાય સારા હમ્મ. ધીરે સે ધીરે ધીરે બોલાય સ્લો સ્લો બોલાય હમ્મ.
હા.
આ ઉમ હમ્મ, ખેતી ખેતી માટે પાણીનું મહત્વ હેના
આવાના છે? હા બોલ બોલ ખેતી તો મુખ્યત્વે પાની પર આધારિત છે ને? ખેતરમાં પાક ઉગાડવા માટે પાની ઝરૂરી બીજ વાવ્યા પછી પૌધા ઉગે, વિકાસ કરે અને ફળધાન્ય આપ માટે પણ જરૂરી છે જો સમયસર પાણી ન મળે તો પાક સુકાઈ જાય અનેન કિસાનને નુકસાન થાય ને!
હા અ આટલી પાની બીના ખેતી શક્ય નથી હ. એટલે અટલ એટલે પાની
બોલોની એટલે પાણી વિના ખેતી શક્ય નથી. હા અકેથી પાણી વિના ખેતી ખૂબ ઓછી શક્યતા રે. હા કેટલીક પદ્ધતિઓ જેમ કે ટપ ક સંચાઈ, વર્ષા જળ સંંચય ઓઝા પાણી વાળા પાક આ બધા તી મદદ થઈ શકે પન મૂલભૂત રીતે ખેતી માટ ટે પાની જરૂરી છે જ.
હા એને જો અ ખુબ વવારે પાણી પડે તો. વધારે પાની પડે તો?
તો પણ સમ ચા છે ને અતિવૃષ્ટિ થાય તો ખેતરમાં પાની ભરાઈ જાય, મૂલ સડી જાય, આબો પાક નષ્ટ થઈ જાય એટલે ખેતી માટે યોગ્ય પ્રમાણતા અને યોગ્ય સમય પાની મેળવુંને જરૂરી છે ને?
હા પાની એ ઘરનું અથી જીવનનું આમ કેવી રી તે ઉપયોગી છે.
અરે ઘરમાં તો પગલે પગલે પાની જોઈએ, સવારે ઉઠે તી રાત સુધી આપણે પાણીનો ઉપયોગ કરી છે. દાંત સાફ કરવા, નાહવા, રસોઈ બનાવા, ચાય બનાવા, ભાજી ધુઆ, ભાડી ધુઆ, કપડે ધોઆ, ઘર સાફ કરું, આબુત પણ પાણી વગર શક્ય નથી ને.
હા ખરું ખરું છે હ. ઘણી વાર આપને પાણીનો ઉપયોગ એટલે સ્વાવાયિક મની લાય કે એનો ખરો મહત્વ ભૂલી ગય છે.
હા બિલકુલ જો એક દિવસ ઘરમાં પાણી ના આવે તો તારે જ આપને પાણીનું સાચું મહત્ત્વ સમજાય. ના શતાકુન ત રસ તો એ બની શક શકતી નથી, સાફ સફાઈ થઈ નથી, ન પાણી જોઈ બુધા અટકાઈ જાય.
હમ્મ. હમ્મ શું પાની સ્વચ્છતા સાથે પણ જોડાયેલું છે.
હા પાણી અને સ્વચ્છતાનો ખૂબ વગીર સંબંધ છે. જો સ્વચ્છ પાણી મળે અને માટે પાણીનો યોગ્ય ઉપયોગ થાય તો રોગો ઓછા થાય હાથ ધોવા નાવા, કપડા સ્વચ્છ રખવા, શૌચાલય સાફ રખવા આ બધામાં પાણી ધરૂ
હમ્મ.
હા એટલે પાણી સ્વચ્છતા માટે જરૂરી જ છે હા અને સ્વચ્છતા તો આરોગ્ય માટે જરૂરી છે.
હા બિલકુલ. અને બંને એક બીજા સાથે જોડાયેલ છે, જો સ્વચ્છ પાણી ને મળે તો પલરા, ટાયફાયડ, ડાયરિયા, પિલિયા, જેવા રોગો ફેલાય જાય ફેલાય શકે ને
હા હા મને લાગે છે. પીવાનું સ્વચ્છ પાણી મળવું એ પણ એક મોટી જિમ્મેદારી છે.
હા ઘણા લોકોને આજે પણ શુદ્ધ પાણી મળતું નથી કેટલીક જગા
હમ્મ.
લોકો દૂર દૂરથી પાણી લગવા હોય છે. એથી સમજાય છે કે પાણી કેવલ સાધન નથી. પણ જીવન માટને સંઘર્ષ પણ બની શકે છે પાણી.
હમ્મ હા આટલું કરીશ તને ફોન સાંભળ કરીશ મેં તને ફોન વાપસ કરશ. હમ્મ.